હલો હા.
હા આવાજ રીપીટ નથી થતો ને
ના હવે નહી થતો
ઓકે ભાઈ હવે બ્લુટુથ લગાવેલું છે એટલે
તો પેલા જ ના લગાવી દેવાય
હ પણ ખોટું ઉપર જાવું નીચે આવું કોને એવું બધું કરે કાઈ વાંધો નહિ હવે જે હતું એ થઈ ગયું
અચ્છા અમુક લોકો મને આડસુ લાગે કહે પોતે તો જોતા જ નહી
તો ખોટો પછી એ લેન્સ તો નજીક ખીચવા માટે વાંધો નહી બીજું હું હોઈ ત્યાં હાલો તો ટોપિકની વાત એ જ કરીએ કે તમને હેડફોન પ્રિય છે કે હેન્ડસ ફ્રી વાયરડ વાયરલેસ
આ મને ગમે તો વાયરલેસ પણ મેં અમુક વાયર વાયર વાળુ યુઝ કરું કેમ કે મેં હજુ જો વિચાર્યું છે એ રેડિએેશન જે હોય ને તે હુ કેવાય એટલે એમ તો ઉં જેમ તેમ બો યુઝ જ નઈ કરતી આવું આ કોલિંગ હોય ન તો જ યુઝ કરું નકર સોંગ હો મેં એમ જ હાંભળું મન માથું દુઃખવા લાગે પછી બો કલાક હુધીને વાપરું ને એટલે પછી ખબર નઈ પેલા થી જે એવું છે મને બો વાપરું તોમારુ માથુ દુઃ ખવા જે એટલે મેં નઇ વાપરતી ને એવું પણ હોય ને કે આ જે હેડ વાયરલેસ જે હોય ને તે બો નુકસાન કરે એમ ને મેં જોયું બી છે ટી વી માં કે બ્લાસ્ટ થાય તો કેવું થાય એટલે મને એવું છે નઈ વાપરતી મેં તો મને
બરાબર છે એટલે ઉં તો મારા ઘરે છેય બંને ને વાપરુંય બંને મોસ્ટ ઓફ તો કઈ પિક્ચર કે એવુ કંઈ જોવુ હોય ને તો મોસ્ટ ઓફ હેડફોન ને યુઝ કરું બાકી રેગ્યુલર બેઝમાં હે ડફોન તો બધે લઈ નો જવાય અને ઈયરબડ એવુ છે કે મને આમ પડી જાવાની બીક રેે એટલે ઈયર બડ તો ઉં પેરતો જ નથી વધારે ખબર નઈ મોસ્ટ ઓફ ઉં પડી જાવાની બીક એમ કાનમાંથી ટ્રાવેલિંગ કરતા કરતા એટલે પછી હેન્ડસ ફ્રી મને વધારે કમ્ફર્ટેબલ લાગ્યા અને એમાં કંઈ ચાર્જિંગ બાર્જિગની માથા નઇ ગમે ત્યારે જવા લગા એ શરૂ થઈ જાય
હં
એટલે હેન્ડસ ફ્રી વધારે રિમોટ કામ આવે એવું લાગે છે
એટલે મેં એવું થાય કે એક બે કલાક બો યુઝ કરુ બે કલાક થી મેક્સ યુઝ કરુ ને પછી મને માથુ દુઃખવા લાગે એટલે પછી મેં ના એટલે પછી થી માથુ દુઃખે ખબર નઈ એવું થાય ને એકદમ મેં વાપરુને પણ થા એમ થાકી ગઈ હોય ને એવું લાગે
એ તમે હેન્ડસ ફ્રી ઈયરબર્ડ વાપરતા એટલે એવું લાગે બાકી તમે હેડફોન એક પણ યુઝ કરો ને તો હેડફોન મા એવુ ના હોય હેડફોનમાં તો બઉ મજા આવે સાવ સોફ્ટ સોફ્ટ હોય ને બઉ આમ તમાર કાનમાં હોય ને કોક
મારી પાસે નહી હેડફોન એટલે મને નઈ ખબર
એટલે મેં તમને કીધું
બરાબર છે તો ટોપિક લીધો
તો લોકો સફળતા કરતા દેખાડાને વધારે મહત્વ કેમ આપે છે
હેં લોકો સફળતા કરતા દેખાડીને બઉ મહત્ત્વ આપે એવું
હા તો લોકો સફળતા હોય એની કરતા દેખાડો તે આ અ હુ જ તે આપડે ચર્ચા શરૂઆત કરું કે સફળ તા મોસ્ટ ઓફ દેખાવમાં ચડી છે બધા લોકો કે આજે મને સફળતા મયળી છે તો ડાયરેક્ટ એને દેખાવો કરી નાખ મનાવું છું ઉં ગ્રોથ કરું છું એમ પેલા ઓલા કેમ ઝીરવી ન શકે સફળતા એ રીતે
હુ ના કરી શકે ચિરવી
જીરવી જીરવી ન શકે એટલે કે કેચઅપ કંઈ આમ જાડવી ન શકે ટોટલ એમ આયવા ભેગું એને કહી દે ઓલુ કે ને કે પેટમાં વસ્તુ નો ટકે
હં
જો તમે
તો એટલે એવું કરયુ
હે
મારા ખ્યાલ થી એવું હોય ઇન્સ્ટાગ્રામમાં બધા દેખાડતા હોય ને તેવું હોય. દેખાડો કરવા માટે ખાલી અમુક લોકોને એવું ડુપમાન રિલીઝ થતું હોય તો કદાચ હું ખબર મને
અમુક તો એવું શોખ હોય દેખાડો કરવા ઘણા લોકોને એવું હોય જેને પહેલેથી હોય.
હા મેં એવું જોયું છે, કેવું ખબર હું પેલા બોલું જાવ પછી તમે બોલજો. મેં કેવું જોયું છે, ખબર એ લોકો પાહે કેટલું બધું એમ ગાડીને આઈફોન એ બધું પણ મેં પછી એમની આખી બેક સ્ટોરી હાભળતા એવું થાય કે બાપા એને કરતા એને વગર હારું ખાવું. કે એની વગર જે સાદું જીવન જીવે તે સારું છે, એમ
એટલે ઓળ સેઢા સીધા કરીને એટકેની જમીન બેજી નાખી પછી આપ આપને ગાડીઓને એવું બધું લે પછી દેખાવું કરે,
અમુક લોકો તો કેવું કે હજીબ જોબ કરતા હોય, ઈ એમ આઈ પડે આઈફોન મે એવું બવ કે જયારે આપણી એટલી ઓકાત હોય કે દસ વખત આઈફોન લઈ શકેએ તો આઈફોન લેવો જોઈએ.
હા એટલે એ એવું છે, કે મોસ્ટ ઓફ તમારા તમારા આગર જેટલો તમારે શોખના પૈસા હોયને ત્યારે શોખની વસ્તુ હોયએ તમારે જે ઈન્કમ છે, એ દસ ટકા હોવું જોઈએ,
હમ્મ
એટલે ધારો કે તમે લાખ લાખ રૂપિયા ઇન્કમ હોય ને તો તમે દસ હજાર રૂપિયા મોકલજો તમને વાંધો ન આવે અને એ પાછું નિયમ છે,
કે શોકની વસ્તુ તમે એક જટ કે લઈ હકાઈ જરૂરિયાતની વસ્તુ છે તો તમારે લોન કે હપ્તે લેવાય. જેવું લે તમે નેચર લઈકો છો, પણ તમને ફાયદો છે, તમે ઈ એમ આઈ ઉપર લ્યોતો એ અલગ વાત છે, પણ શોખના હોયતે તમે એક સાથે લઈ હગો તો જ તે શોખ પડાય.
મને તો એવુ લાગે ઈએ ઈ એમ આઈ બધા કરંટ એક ટાઈપનું લાયબિ હોય તો એના કરાયું જોહું તો આજ વધારવા જોઈએ કે પેલાં મેં ભાઈ ઈનકમ કેટ કેટલી જનરેટ કરું મને એવું થવું જોઈએ એવું થાય.
હાતો તમે રીચ ડેટ પૂર ડેટ વાંચી હશે બુકિં
હા પણ ભાર ના લાગે.
નહીં જ લાગતો તે કરે પણ તમે બુક વાંચીએ છે ને રીચ ડેટ પુવર ડેટ
ઈ તો બોવ પેલા વાંચીતી મેં કોલેજના,
એટલે એમાં એમાં તે, એમા તે મોસ એમાં તે મોસ્ટ ઓફ વેકેન્સી આવે એસએસ અને રાયફલ રાઇફલ્ટી
એ ક્યાં અમારે લાયબિલિટી આ કોને તમે તે મારા ભણવામાં આપી આવેલું છે, એટલે મને ખબર છે, એવું નહિ કેમ. ઢબુ પાચેના
ઠેક ઓમ નેતર એમાં મોસ્ટ ઓફ વધારે રિપીટ થાય છે, એટલે પણ નતર એવુંજો
અમારે કેટલા ફર્સ્ટ સેકન્ડને થર્ડ યરમાં આપતા હતા હા એવું,
બરાબર છે, તો બિઝનેસ નેમ ભી એની રિલેટેડ હોય હાલો. આવે છે ને અવાજ કે નથી આવતો
મને લાગે આવે છે, આવે છે, આવે છે
તો વાંધો નહીં, ઓકે તો પછી કયો આગળ
કેટલા તારા હશે ઉપર આકાશમાં તારા કેમ દેખાય હા એતો મને ખબર છે, કેમ દેખાય તો પણ કેટલા આશરે
મેં એકદી ગણ્યા હતા તો એક અંદાજીત અ સાડા સાત કરોડ કે એમ કંઈક થયા હતા, પછી સવાર પડી ગયું એમાં ખબર નો પડી ગણતરી પૂરી થઈ ગઈ.
હા ગપ્પા મારસ તું પછી હાચું કો
લે સાચું કવ છું લે
હા હા.
ગપ્પા કોણ મારે તો તમને તો પૂછાતું જ નથી યાર તમારે પૂછાતો જ નથી જ આ પ્રશ્ન
મારે પૂછવો તો વળી મને જે દેખાઈ ગયું તે પૂછી લીધું
કોઈ કોઈ ગણી શકે ખરા તારા
એવી કઈ કઈ વસ્તુ છે જે આપડથી ના ગણી શકાય તારા પછી માથાના વાળ પછી બીજું
કોથરીમાં પડેલા મમરા
ચોખા
ચોખા ઘઉ બાજરો બધી નાની નાની વસ્તુ જે નો ગણી શકાય એટલે ગણી શકાય આપડે બહુ મહેનત વધી જાય હા એ રીતે જ તે
તો બોલો બીજો ક્વેશચન કે મે બોલું
કયો કયો તમે આમ
જેમ કે
શું
હા ઉભા રહ્યો તો ખરા
ના ના બેઠો ઉભા રહેવા કરતા
હમ્મ. કઈ ના એવું નહી તમે બોલો ચાલો મારી પાસે તો કઈ ભી નહી હમણાં ક્વેશચન
માણસને સૌથી મોટી આદત કઈ ખબર છે ધારો કે તમારે કોઈ આદત બદલવી છે તો તમે કઈ આદત બદલશો
બોલો તમે
એ તમે કહો પેલા મારી પાસે તો બધી બહુ આદત છે બદલવા માટે
બદલવા માટે
ક્યાં રેઉ છે સવારે વહેલા ઉઠાતું નથી એક એ આદત બદલવા જેવી છે.
પછી એક અત્યારે અમારે એવું કેટલા દિવસથી ટાઈમે સવારે જમી રાતે રાતે પણ થોડુંક મોડું બપોર એક ટાઈમ એ નથી જમાતું એક આમ કેવાય કે ફિક્સ તમારો ટાઈમ હોય ને સુવાનો જમવાનો તો એ તમારી હેલ્થ માટે બઉ બેનિફિટ કરે અને સમય સંજોગે અત્યારે ભેગું નથી થતું એક આદત થોડીક બદલવાની જરૂરિયાત છે પછી અત્યારે મને બસ આ બે લાગે છે
બસ બે જ લાગે છે એવું નહી લાગતું કે તમે કોઈને જૂઠા વાદા મીન્સ કે વાયદા કર્યા હોય તમે પછી ટાઈમ પર ના ગ્યા હોય એવી બધી આદત
હા હા હા એવું પણ હોય શકે ઘણી વાર એવું થાય છે પણ બહુ ઓછા કેસ માં એવું હોય
કોક દિવસ એવા ભી ગયા હોય કોકને ટાઈમ એવો આપ્યો હોય કે આ ટાઈમ હું પહોંચી જઈશ તો બને એટલે તો મારી કરતા મારે ધારો કેવું હું પંદર મિનટમાં પહોચી જઈશ તો હું એ માણસ ને ત્રીસ મિનિટ નો સમય આપું પણ સમય સંજોગે એવું થાય ઘણી વાર કે ત્રીસ મિનિટ કરતા એ સમય વધી જાય એટલે ટાઈમ પર નો પહોંચી શકાય તો એ પણ થાય છે.
મારે તો એવું થાય અમુક લોકો કે કે આટલા વાગે આઈ જઈશું ને પછી તો બે કલાક હુધીન દેખાયા જ ના વેલા આવશે વેઇટ જ કર્યા કરે કે આવશે આવશે આવશે હોય ને અમુક માણસો ને લીધે પછી ખબર પડે કે હ એ તો ફરતા હશે. ઇન્ફોર્મ હો ના કરે આપડે હામે થી મેસેજ કરવા પડે પાછો
ના હોય એટલે અમુક માણસ એના એ કામમાં કંઈક બીજા કામમાં પડી ગયા હોય એવું પણ હોય શકે. પછી એને મોબાઈલ બોબાઈલે ઓપોને કરીને ન જોયું હોય. ખબર જ કેમ પડે કે આ મેસેજ આવ્યો કે નથી આવ્યો આ બધું
બરાબર છે.
હોય પણ ટ્રાય કરશું હું આદત છે સુધારવાની જરૂરિયાત છે એટલે કરશું સુધારવા
એટલે તમે કાઉન્ટ એ નથી કયરી એટલે મેં તમને યાદ અપાવડાવ્યું મેનલી.
હા ઓકે હા પછી બીજી કઈ આદત.
ના બીજું તો કઈ નહિ.
તો વાંધો નહી તો તમે કઈ જવા દ્યો
ને એ તો પેલા ગુસ્સાવાળી થોડીક વધારે છે મને ખબર છે. તો મે ટ્રાય કરું કે ગુસ્સો ના કરો પણ એવું થતું નહી એક ફીફટી પર્સેન્ટ થઈ જાય પણ ફિફટી પર્સેન્ટ નહી થતું.
બરાબર છે પછી હા આવે છે આવે છે.
હા પછી મને એક બોજ એવું કેવાય બહુ ખોટી આદત છે એટલે હમણાં તો બહુ જ ઓછી થઈ ગયું છે હવે મેં એવું નહી ખબર છે કેલી માટી આવે ખબર તમને તમે હું કેતા હોય ખબર નહી એજ.
હું તો લોક તે
હા.
ઈ ખાવાની
મે એ પેલા બો ખાતી તી અત્યારે તો જે છે એ થોડુંક મન થઈ જાય તો.
એનો ટેસ્ટ બહુ સારો આવે અને
હા.
પાર્ટી કરે અમારે જોવું છે કામ કરો છો ને અમારે અમારે મો બે ના કારખાનામાં રહે છે હું જે કામ કરું છું ને મારા જે પાર્ટનર છે ને પોતાને પૂતરાનું કામ ચાલુ
એટલે એ પુત્ર નો બિઝનેસ કરતા હતા એમ.
કારખાનો એટલે ખોદી ખોદીને પછી એને કારખાનામાં થોડુંક સાફ કરીને પછી સેટ કરે એ રીતે... અમારે આખે અયા ખાઈણ છે જમીનમાં ખોદો ને એટલે એ પૂતળો નીકળે અંદરથી..
ત ભૂતરો તો નીકરવાનો જ ને.
તે બધી જમીન માંથી ન નીકળેને અલગ આવે....
મને નહી ખબર.
અલગ આવે એ બધી માટીમાં ન નીકળે અમુક માટી માંજ નીકળે.
કઈ માટી માં નીકળે?
એટલે ઈ ડિપેન્ડ કરે તમે ખોદો તો ખબર પડે એ રીતે એમ ટાઇસ વાળી જમીન હોય ને તો એ નીકળે એવું બધું...
એટલે એની માટે સ્પેસિફિક માટી આવે એવું.
હા તો એવું જ હોય ને યાર બધા માં કઈ બધી વસ્તુ ન નીકળે ને ચાલ બાર-બાર મિનિટ થઈ ગય.